હ
હેલો.
અરે યાર ઓલરેેડી મારે કેટલાક કો રિજેક્ટ થયેલા છે ને એમાં આ વડી એડ થઈ ગયો.
મે શું કરું મારામાં નેટવર્ક નહીં આવતું મારા ઘરમાં પ્રોબ્લેમ છે નેટવર્ક અચ્છા એમ એટલે જ મેં અડધો ટાઈમ કોલ નહીં કરતી.
અચ્છા હાલ તો અમારેં ત્યાં વરસાદ નો માહોલ છે અને પવન પણ બહું તેજીથી ફૂકાઈ રહ્યો છે.
બરાબર છે.
હમ હમ.
અહિયાં પણ બહુ જ વરસાદ છે રેડ એલર્ટ છે અહિયાં.
હમ તને જમવાનું બનાવતા હતા. હમ મને બી આવડે થોડું થોડું બનાવતા.
શું શું બનાવે તું.
હમ મને સબ્જી બનાવતા આવડે રોટલી બનાવતા આવડે એવું
રોટલી બી આવડે અરે વાહ.
હા હા હા રોટલી આ
બરાબર છે. હું શું કતી કહેતી હતી તને આ આઈડીમાં તાસ સાંભળને આ આઈડિયામાં છે ને ટાસ્ક આ આઈડીમાં ટાસ્ક એક્સપાયર થઈ ગયા છે તો હું શું કરું હવે.
હમ એક્સપાયર્ડ કારણ કે આમાં તે ટક્સ કમ્પ્લીટ નહી કર્યા ને એટલા માટે
હા હા તો મારે હવે શું કરવાનું.
હમ તો તારે હવે ઈ સર છે ઓલો ગ્રુપ ન ઓનર છે ને એક ગ્રુપમાં મેસેજ કરીને ક મારે ટાસ્ક એક્સપાયર થઈ ગયા છે વળી. ટાસ્ક જોવે છે ફરી.
સારું.
હ મારે પણ રેકોર્ડિંગ ટાક્સ લાવવા છે
મેં મેં તને કીધું હતું ત્યારે કોલ ફ્રેન્ડવાળુંમાં શું કરવાનું હોય એ
મતલબ શું ત્યા ટેક્સ લેવા છે એને
ના ઈ જોવ છે ને મને મારા ફ્રેન્ડે કીધું ચણે મને આ આવીપતો ને આ અ ફૂલ પેમેન્ટ સરખું જોઈતું હોય ને તો જયારે આ તશ મળેને ફ્રેન્ડ વાળો એમાં છે ને તે કોઈ ભી અ પાંચ માણસને કોલ કરવાવાનું હોયને પાંચ માણસને એક માણસને બસ ખાલી છ જ કોલ કરવાનો હોય એનાથી વધારે નહી કરવાના હોય
તો તને છે ને સરખું પે સરખું પેમેન્ટ મળશે ને જો તું એક માણસને જ મતલબ એક માણસને વારંવાર ફોન કરશે ને તમારું પેમેન્ટ ઓછું કટ થઈ ને આવશે
હા તો એમાં કોઈ ચિંતા કરવાનું છે નહી મારે હાલ મોબાઈલમાં મેં ત્રણ નંબર લોગીન કરી દીધા છે તો એમાં અ તો વાત કરવાનો કોઈ એવું હોતો નહી હોતો પણ અલગ અલગ મોબાઈલ નંબર થી આપડણે વાત તો પેમેન્ટ પણ તો પણ સારું મળી જાય છે એવું સારું નહ હોતું કે એક વ્યક્તિ થી વાત કરવાનું હોય હ મારે તો ત્રણ નંબર ખોલી દીધા છે એટલે ત્રણમાંથી કોલ કરશું તો પણ તારા ટાસ્ક કમ્પ્લીટ થઈ જશે
મારામાં બે છે પણ મને એ પ્રોબ્લેમ છે કે આમાં ટાસ્ક એક્સપાયર થઈ ગયા તો હ શું કરીસ હવે?
હ એમમાં કોઈ વાંધો નથી તું મેસેજ કરશે તો તારા એક્સપાયર્ડ ઓન થઈ જશે કા તો નવા ટાક તને આપશે
ઓકે સારું
હમ નારે અ કઈ નહી બસ હાલ તો ખેતર માં સુતેલો
ખેતરમાં વરસાદમાં ખેતરમાં કોણ સુઈ તને ભીખની લાગે સાપ આપવા આવી આવી છે
હમ આ અહિયાં સાાપ ની સંભાવના બહુ વધુ જોવા મળે છે
હા તો સાપ આવીને સાપ આવીને તારા પર સડી ગયા તો ત શું? કરશે કુદવા લાગશે ડાન્સ કરશે?
કુછ ભી ઇતના ડરાને કે કોઈ બાત નહી હૈ.
હા તો એવું જ હોય ને તારા પર કઈ તારાથી કઈ થાય પણ નઈ એને
હ મારે એવું બે બે વાર બની ગયું છે એક વાર હું અ મતલબ બેઠો હતો ને ગેમ રમતો હતો તો મારે સાઈડમાં ધ્યાન નતું તો સાપ મારા પગોમાં એકદમ આવી ગયો હું પણ ઉછલ ને સાપ પણ ચડીે ઉછલી ગયો. ત્યારે યાર હમમ અમારે કોમમ વાત થઈ ગ દાળામાં એક બે વખત તો સાફ જોવો જ પડે ને દેખાઈ પણ જાય તમારે લોકો ને ત્યાં સાપ ઓછા જોવા મળે છે કારણ કે તમે સિટીમાં રહો ને એ માટે
આ તો શે અમારે અહીંયા પણ જોવા મળે ને એવું નહીં મળે
મતલબ ઓછા જોવા મળે.
હમ
અમારે અહિયાં વધુ જોવા મળે કારણ કે અહયા મતલબ આમ તેમ ફરતા જ હોય
હમણાં ચોમાસામાં તો બો હોય ને
હા એમાં પણ સાપ સિવાય બીજા પણ એવા
તો છે હલો હલો હલો હલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો